હેલો!
હલો!
શું કરું?
કઈ નહી.
હ કોણ જોઈ
હા, મોબાઈલ જ હો આત હતા રેટ શ હતા.
હમ આજકાલ સોશિયલ મીડિયાનો બહુ જ ઉપયોગ કરતા હોય છે. બધા જ
હા, હવે બધા પાછ જ મોબાઈલ આવી ગયો છે એટલે બધા જ લોકો યુટ્યુબ છે ઈન્સ્ટાગ્રામ છે બધું જોયા કરે છે. હવે ટીવીની પણ જરૂર નથી જે કઈ સમાચાર આવતા હતા. આજે મોબાઈલમાં જ બતાવી રહી છે હવે ન્યૂઝ પેપર ની પણ કઈ જરૂર નથી એ પણ બધું રીલ્સમાં કવર થઈ જ જાય છે.
તેમજ આજકાલ બધા અખબારો પણ નથી વાંચતા એટલે મોબાઈલમાં બધું વાંચી રહીએ છે કે બધે આવી જાય રીલ્સમાં બધે સમાચાર પત્ર મિત્રોની આવીતા હોય છે વિડીયો
હા, હવે સમાચાર પત્ર તો કોણ યુઝ કરે હવે જે લોકોની ઉંમર થઈ ગઈ છે તે લોકોને સમાચાર પત્ર જોય છે. પછી બાકીના યુવાનો તો મોબાઈલમાં જ બધું આવી જાય છે.
આજકાલના યુવાનો શું કે ઇન્સ્ટાગ્રામ પર વધારે ઉપયોગ કરતા હોય છે, એટલે રીલ્સ કે બલોગ બનાવતા હોય છે કે કઈ બી કઈ કરતા હોય છે એટલે આખો દિવસ સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ ખુબ જ કરતા હોય છે. એ લોકો
અને સોશિયલ મીડિયા એ એવી વસ્તુ છે ને એક વાર લત લાગી જાય ને પછી બહાર નીકળી નહી શકાય એમ
હા એટલે મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામમાં પણ જોયું કે નહી તમે એક રીલ સ્ક્રોલ કરો એટલે બીજી રીલ પણ સ્ક્રોલ થાય જ છે આપણાથી અને તેમાં વધુ સમય પસાર થઈ જતો હોય છે સોશિયલ મીડિયામાં
હા અને સોશિયલ મીડિયાનોો ઉપયોગ કરતા આવરવો જોઈએ સોશિલ મીડિયાથી પૈસા પણ કમાવાય છે અને મનોરંજન પણ થાય છે અને એ સ્કેલ આવરવી જોઈએ તો સોશિલ મીડિયાનોો ઉપયોગ થાય કવાય.
હમ આજકાલ યુટ્યુબરો પણ ઘણા બધા પૈસા કમાતા હોઈએ છેએ જેમ કે અ બ્લોગ બનાવતા હોય છે યુટ્યુબ પર
હમ. બ્લોગ બનાવાથી જો સર
તમે કોઈના બ્લોગ જોઓ છો
હા અમે મેં સરોજ જોશીના બ્લોક ડેલી જોઉં છું આઠ વાગે
હા હા બરાબર.
અને તે વ્યક્તિ પૂરેપૂરો સોશિયલ મીડિયા થી ગ્રો થયો છે ભાઈ તમને શું વાત ક એની
હા આજના સમયમાં સોશિયલ મીડિયા ખુબ જ ટેકનોલોજીમાં ખુબ જ ઉપર આવ્યું છે
હા એજ કહેવાય તમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોળું જોઈએ એમ
હ તેમજ ઘણા વ્યક્તિઓ ખરાબ યુઝ માટે પણ સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામની રીલસલ કરતા હોય ત્યારે અમુક વ્યક્તિઓ બ્લોગ બનાવી કે અન કરતા હોય છે પૈસા કમાતા હોય છે.
હમ. પોતાનું કરિયર ડેવલોપ કરે છે એ લોકો.
હમ તેમજ હવે તો સોશિયલ મીડિયાનો કોમ્પ્યુટરમાં પણ ડિજિટલ માર્કેટિંગ કે ગમે તે કરતા હોય છે એ લોકો માર્કેટિંગનું તે પણ બધું ઓનલાઈન સોશિયલ મીડિયા દ્વારા જ થતું હોય છે
હા સર.
તેમજ હવે ફેસબુક પર વિડીિયો જોતા હોય છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને
હા અને તેમાં પણ ફેસબુકમાં ગૂગલ એપ્સ લાગે આવે છે ત્યારે તે ફેસબુક યુઝરને પણ પૈસા કમાવાની અર્નિંગ મળે છે.
હમ. આજના સમયમાં સોશિયલ મીડિયા પરથી બધા જ અ અનુભવો લેવા મંડ્યા છે.
હમ, એટલે મતલબ કે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા હોવો જોઈએ કેવી રીતે ઓન થાય એમ
હમ, એટલા બધા યુટ્યુબરો આપણે એમાંથી બ્લોગ પણ બનાવીને એ લોકો પૈસા કેવી રીતે કમાય આપણને શીખવતા પણ હોય છે અને ઘણા બધા વિડીયો પણ અપલોડ કરતા હોય છે અને તે વિડીયો આપણે જોઈએ પણ છીએ
હમ, એ, એ ઘણી દુકાનોનું પ્રમોશન કરે એટલે એ લોકોને પૈસા મળે એમ
હા, તેથી તે લોકોની દુકાનનો પણ ગ્રોથ જેવો જોવા મળતો હોય છે આપણને
હા, એમ એ લોકો આવનારી ઓફરો આપે તે વિડીયોમાં બતાવે એમ પ્રમોશન તરીકે
હમ, અને તે વિડીયો થકી જે વાયરલ થઈને સોશિયલ મીડિયા પર બધાના ફોનમાં રીલસ સ્વરૂપે કે ફેસબુકમાં રીલ સ્વરૂપે અને યુટ્યુબમાં જોવા મલતા હોય છે આપણને અને તે જ જોઈને આપણે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીને તે વ્યક્તિ પાસે જઈએ છીએ આપણે
બરોબર, બરોબર
સોશિયલ મીડિયા આપણા સમયમાં આપણે પણ યુઝ કરીએ છીએ એટલું બધું કે આપણને પણ તેનાથી બહાર નીકળવાનો સમય નથી મળતો
મારી જ વાત કરું ને હું એક રીલ ચાલુ કરું ને એટલે બીજી પાંછ, છ, રીલ જોવાઈ જ જાય છે
હમ, એ તો બધાના જ વ્યક્તિનું થતું હોય છે હવે તો નાના બાળકો લોકોથી લઈને આપણા મોટા વ્યક્તિ સુધી પણ તે લોકોને મોબાઈલ હાથમાં હોય જ છે અને તેઓ આખો દિવસ મોબાઈલનો જ યુઝ કરતા હોઈએ છીએ
હમ, નાના બાળકોનું પણ ઘણું વધી ગયું છે એ લોકો મોબાઈલ વગર જમતા પણ નથી અને આખો દિવસ મોબાઈલ માં જ નાખી રહ્યા છે
હમ તેમજ આપણે મોબાઈલ માંથી આપણે કયા કયા ઉપયોગો પણ કરી શકીએ જેમ કે મોબાઈલ માંથી ફોન લગાવી શકીએ કોઈને એસ, એમ, એસ છોડી શકીએ વિડિયો કોલ કરી શકીએ
હમ
હમ
બરોબર સોશિયલ મીડિયા છે ને એ એવી એવી વસ્તુ છે ને જેનો ઉપયોગ કરતા આવડવી જોઈએ એમ.
હમ આપડે ઉપયોગ કરતા નથી તે ખરેખર તો આપડે.
હમ આપડે દુરપયોગ કરીએ છે.
રીલ સ્ક્રોલમાં જ આપડે ઉપયોગ કરીએ છીએ રીલ સ્ક્રોલ.
લોકો ઉપયોગ કરે છે અનેને આપણે દુરુપયોગ કરીએ છીએ એમ કે રજા ન
આપણને એના પ્ચેની થોડી ઘણી સમજ છે, આપણને પૂરેપૂરી સંપત નથી.
બરાબર
હમ
એવું છે
હા આપણે મોબાઈલ દ્વારા વિવિધ પ્રકારના આપણેે કાર્યો પણ કરી શકીએ. છીએ બ્લોગ બનાવીને આપણે સ્ટાર્ટિંગ શરૂ કરીએ. તો સોશિયલ મીડિયામાં ઉપર પણ જતું હોય છે આપણું વિડીયો.
બરાબર બરોબર બરોબર ટ્રેન્ડંગ જાય તો વાયરલ થઇ જાય.
હમ સોશિયલ મીડિયા એ એવું,
આવનારા સમયમાં છે, ને સોશિયલ મીડિયામાં ઘણો ફેરફાર જોવા મળશે.
સોશિયલ મીડિયા એવું વસ્તુ છે કે બધાના જ વપરાશમાં આવી ગયું છે. હવે, તો
હમ તેનાથી બધી જ જાણકારી મળી રહે, એમ મોટે ભાગની
હમ હવે તો બધા જ ટીવીની પણ જરૂર નથી એટલે કે તેમાં બધા જ ચેનલો પણ લાઈવ જોવા મળતા હોય છે, આપણને ક્રિકેટ ના અનુભવી કે સિરિયલ ના કે મવી પણ આપણને ઓનલાઈન જ જોવા મળતો હોય છે, સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ થકી આપણને મોબાઈલ દ્વારા
હા વર્લ્ડમાં બધી જ મુવી આવી જાય છે સરર્ચ કરે એટલે મવી આવી જાય ટોગીસમાં પણ થિયેટરમાં પણ જોવાની જરૂર નહી મળે બોલો, ઘરે બેઠા જ બધું થઈ શકે
હા એટલે આપણા પાસે આ મોબાઈલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ જ કરવો જોઈએ.
સોશિયલ મીડિયા એ જો અમે ઘરે બેઠા જ બ્લિટ કે તો કઈ પણ વાનગી કે પ્રોડક્ટ ઘરે બેઠા મંગાવી શકું એમ અને એ એ પણ સારી વસ્તુ છે એમ જોવા જઈએ તો.
તેમાં સોશિયલ મીડિયાની એવી ઘણી બધી એપો પણ છે કે તેના પથી આપણે થોડું ઘણું પણ જાણીને આપણે કરી શકીએ કઈ.
હમ હમ તો મારા પણ પણ છે તે નથી બધું એ ત આપણને શીખવે છે કે શું શું કરવું જોઈએ એમ?
હમ આપણે મોબાઈલ થકી શું શું કાર્ય આગળ કરી શકીએ તેમજ સોશિયલ મીડિયામાં કઈ રીતે વિડીયોનું ક્રિએટ કરી શકાય એ બધું જ આપણને શીખવતા હોય છે.
હમ એ પણ છે.
આપણે ઘણી બધી એપ પણ જોઈ શકીએ કે જેમ કે કેનવા છે. હા.
હ કેનવા છે કેપક છે પીસ ચાર છે એરસ છે પીસ પિંત્રીસ છે.
એ બધી સોશલ મીડિયામાં થતી પ્લે સોર પર થતી એપો આપણને જોવા મળતી હોય છે.
હમ હમ બરોબર.
મારા મોબાઈલમાં પણ ઘણી બધી એપો છે હું યુઝ કરું છું એમ તો થોડું ઘણું ટાઈમ હોય ત્યારે.
હમ હું તો કોઈ ટાઈમ માટે એડિટ માટે યુઝ કરું છું એ બધી એપ.
હા સારું કેવાય મારા પણ ક્રિએટર વિડીયો ન અપલોડ કરવાનું હોય ત્યારે મને ક ત સોશિયલ મીડિયાની એપ પરથી હું કરી આપું છું એમને.
હમ, મેં હાલમાં જ હમણાં યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તેમાં મેં ડેલી એઈટ પીએમ એ દરરોજ વિડીયો અપલોડ કરું છું અને સારું પફોર્મન્સ જોવા મળે છે મારું પણ
હા હા તોમે સોશિયલ મીડિયાનો યુઝ કરતા થઇ ગયા છો એમને?
હા અને હાલમાં જ મારા થ્રી કે ક્રોસ થઈ ગયા છે.
સારું કે ભાઈ કોંગ્રેચ્યુલેશનસ.
થેન્ક યુ, થેન્ક યુ સર.
હા એમ જ આમ સોશિયલ મીડિયાનો આપણે ઉપયોગ કરતા રહીશું ને તો સારું થશે આપણે પણ
હમ.
હવે હું
હવે જુઓ હવે મેં ચેનલ સ્ટાર્ટ કરી છે હવે મને કોઈ પણ લોગો પ્રમોશન છે ધારો કે કોઈ પણ પ્રોડક્ટની રીલ છે તે મેં મારા પેજ પર અપલોડ કરીને અર્ન કરી શકું છું.
હા અને તે જે રીલ્સ સાંભળવા થકી જોવા મળતી હોય છે સોશિયલ મીડિયા થકી ટ્રેન્ડિંગમાં
અ અ હવે જે લોકો જોશે તે લોકો પ્રોડક્ટને બાય કરશે તેથી આપણને પ્રોફિટ થશે એમ.
હમ હમ.
એટલે સોશિયલ મીડિયાને ઉપયોગ કરતા આવડવું જોઈએ.
હા હું પણ હવે એવી રીતે જ ઉપયોગ કરીશું.
હા જરૂરથી કરજો.
હમ.